હા મિત્ર અવાજ આવી રહ્યો છે.
હા મારા બરાબર અવાજ આવી રહ્યો છે ને.
હા.
કેવું ચાલે છે કોલેજ જીવન.
સારું ચાલે છે તમે.
માારું પણ કોલેજ ચાલુ છે. તો આજે આપણી. ભારતના પ્રવાસન સ્થળો વિશે વાત કરીશું.
હમ્મ.
ભારત વિવિધ સંસ્કૃતિ ઇતિહાસ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર દેશ છે. અહીં કેટલાક પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો આવેલા છે. તાજ મહેલ કેરળ બેકવોટર્સ લેહ લદાખ, ગોવા, વારાણસી વગેરે અનેક પ્રકારના પ્રવાસન સ્થળો આવેલા છે. ત્યાં આપણને ફરવા માટે ખુબ મજા આવે. આવા બધા સ્થળો ની આપણે એક વાર મુલાકાત લેવી જોઈએ. ભારત વિવિધ સંસ્કૃતિ ધરાવે છે. પ્રાચીન ઇતિહાસ. કુદરતી સૌંદર્ય ધરાવે છે. ઉત્તરમાં હિમાલયના ભવ્ય પર્વતો દક્ષિણમાં વિશાળ દરિયા કિનારાઓ. પશ્ચિમમાં રણ પ્રદેશ ને પુ પૂર્વમાં હરિયાણા જંગલો ભારતને વિશ્વના સૌથી આકર્ષક પ્રવાસન સ્થળોમાં સ્થાન આપે છે. દર વર્ષે લાખો દેશી અને વિદેશી પ્રવાસીઓ ભારતની મુલાકાત લે છે. ઉત્તર ભારતમાં કાશ્મીર, મનાલી, શિમલા, લેહ લદાખ વગેરે ઘણા બરફવાળા વિસ્તાર આવેલા છે. અને તેમાં બહુ મોટી મોટી ખીણો પણ આવેલી છે. ઉત્તર પ્રદેશ માં આવેલ તાજમહેલ વિશ્વની સૌથી મોટી અજાયબીમાં એક છે. ત્યારે વા વારાણસી આધ્યાત્મિકતા ધરાવે છે. જે વિશ્વ પ્રસિદ્ધ ગંગા આરટી માટે વિખ્યાત છે. ભારતના રણમાં રણ વિસ્તાર પણ ખુબ મહત્વના છે. કચ્છ નું રણ, રાજસ્થાન નું રણ વગેરે બહ. ઘણા મોટા રણ પ્રદેશ આવેલા છે. ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાની સૌ થી મોટી મોટી મૂર્તિ છે. જે પ્રવાસ માટે આકર્ષણ ન કેન્દ્ર છે તો મિત્ર તમે કઈ પ્રવાસન સ્થળ મુલાકાત લીધી હોય તો.
હા હા હું જરૂર થી કહીશ હું પણ એક જગ્યાએ ગયો હતો. પ્રવાસ એવું જ નથી પ્રવાસ એ એક માત્ર. એક જગ્યા થી બીજી જગ્યાએ જવાનું નામ જ નથી પરંતુ નવા અનુભવ મેળવાની તક. એક સુંદર તર્ક છે. પ્રવાસ કરવાથી આપણે કુદરતી સૌંદર્ય ઐતિહાસિક સ્થળ, ધાર્મિક સ્થળ અને એ આપણું દનું વધારે અને એવ હવે મને ખાસી થાય છે. અને જીવનને નવી દિશા આપે છે.
તમે તે હિસાબે કે શો.